હલો.
હા અવાજ આવે છે.
હા આવે છે તમને આવે છે મારો અવાજ.
હા મને આવે છે તમારો અવાજ, તો આજે આપદે મારે મોબાઈલ લેવો હતો તો એના વિશે વાત. કરીએ બરોબર
હા બરાબર છે.
હા તો મારે મોબાઈલ લેવો હતો એમાં એવું થાય છે કે જે મારે મોબાઈલ છે ને ઓપો કંપની નો છે પરંતુ એમાં સ્ટોરેજ હે ને ચોસઠ જીબી છે તો મારે હવે બાસઠ ત્રેસઠ જીબી તો ભરેલું રહે છે સ્ટોરેજ એના કારણે મારે મોબ મોબાઈલ નવો લેવાની જરૂર પડી છે તો તમારા મતે મારે કેવો મોબાઈલ લેવો જોઈએ.
અ તમારો યુજેજ કયો છે કેવી રીતે છે તે પ્રમાણે એમ તો બેટર છે પણ અ હવે તમને તમે બી ટેકનોલોજી માં ભણો છો એટલે તમને બી ખ્યાલ હશે હવે તમારી કેવી ઈચ્છા છે કેવી ટાઈપ નો ફોન લેવો તમને ગમે મતલબ તમારો યુસેજ શું વધારે છે
જો મારે ઓમ તો નોર્મલ યુઝ જ છે. બઉ હાઈ પરફોર્મન્સ યુઝ નથી પણ ક્યારેક જો હવે વધારે તો ઓમ તો આઈટી નું કામ મતલબ કે આઈટી નું શીખું છું તો કદાચ એના રી ટેડ કાઈ કરું તો કરવું વધારે ન તો તો ખાલી ફોનમાં જે રેગ્યુલર વપરાશ હતો એ અને બાકી ગેમ રમી એ એજ બસ એના સિવાય કશું નહી પણ ડેટા સ્ટોર કરવો બહું જરૂરી હોય છે આઈટી નો બધો અમારે
હા તો એના માટે તો શું છે એના માટે તો પછી વધારે જીબી વાળો ડેટા એટલે ફોન લેવો પડે એટલે બસો છપ્પન જીબી છે કે પછી પાંચસો બાર જીબી છે. પણ બસો છપ્પન જીબી વાળો લગભગ ઈનફ થઈ જાય કારણ કે શું છે પાંચસો બાર વાળો લેવા જઈએ તો તેનું કોસ્ટિંગ બહુ જ વધી જાય છે જેમ જોવા જઈએ તો રેગ્યુલર ફોનમાં એના કરતાં પછી મેમરી કાર્ડ કે એવું કશું નાખી દેવાય સિંગલ સીમ યુઝ કરતા હોય તો બાકી તો લગભગ વીસ ત્રીસ હજાર કે પાંત્રીસ હજાર સુધી નું મેક્સિમમ બજેટ અ જો સ્ટ્રેચ કરી શકાય તેમાં પણ અ થોડા ઘણા આપડે નાંખવા પડે નહી તો ઘર વાળા ને આટલો ફોન મોંઘો લેવાનું કહીએ તો એ લોકો તો મતલબ ના જ લેવા દે
ના એ તો ના જ લેવા દે પણ ને તમે જે એપ્લિકેશન કીધી હતી ને એમાંથી મેં એટલા ભેગા કરી દીધા છે અને મારા જોડે થોડાક પડ્યા હતા એટલે ઘર વાળા ને તો જોડે થી એક જ પૈસો લેવો નથી પડે એવો બધા હું જાતે જ કાઢીશ અને ત્રીસ ત્રીસ થી પાંચ ત્રીસ હજાર જેટલું બજેટ કરી લઈશ પછી જ હું ફોન લઈશ એવો વિચારશે
હા તો સારું કેવાય આમાં શું છે કે તમે પોતાની જાતે હમણાંથી મતલબ અ આત્મનિર્ભર બનો એટલું સારું કારણ કે હવે હમણાં તમે જાતે કમાવ ને તો તમને કોઈ કહી ના શકે કે તમે આટલું મોંઘું કેમ લીધું તમે તમારી રીતે યુઝ કરી શકો એ પૈસાને યુટિલાઈઝ કરી શકો હવે તમારે લગભગ ત્રીસ પાંત્રીસ ની આજુબાજુ ફોન લેવો હોય તો ઘણી બધી કંપનીઓ ના સારા આવે છે સેમ સંગના પણ છે લગભગ એ થર્ટી ફાઈવ ને એ ફિફ્ટી વન છે એ બધા ફોન સારા છે પણ સેમસંગમાં પ્રોબ્લેમ શું છે કે એનું એના જે મીડ રેન્જ થી ઉપરના ફોન છે ને તે સારા આવે છે. જયારે તમે દસ બાર હજાર કે વીસ હજાર કે પચીસ હજાર ની આજુબાજુ ફોન લેવા જાવ ને તો સેમસંગ માં પછી લોડ બહુ પડે છે લગભગ એક દોઢ વરષ થાય ને એટલે પછી ફોન બહુ હેંગ મારવા લાગે છે.
હા પણ મારા ફાધર ને છે પન આજથી કદાચ છ થી સાત વરસથી વાપરે છે, સેમસંગ નો મોબાઈલ. તો છ થી સાત વરસ પેલા, સત્તર હજારમાં એમને મોબાઈલ લીધો હતો. એકસો અઠ્યાવીસ જીબી છે અને ચાર જીબી રેમ છે. તો હવે એમનો ફોન હજી પણ કમ્પ્લેટ જ ચાલે છે, લેગ મારવાનું એવું તો કશું પ્રોબ્લેમ નથી જ અંદર. ફોનમાં. પણ સામાન્ય જે પ્રોબ્લેમ થોડી ઘણી આવતી હોય, કે કોઈ મેસેજ આવે તો એ મેસેજ થોડીક વાર ચોટી રે. મતલબ કે આપડે ક્લિયર કરીએ ત્યારે ખબર આવે કે આ આપડે કોઈ એપ્લિકેસન બહાર નીકળવું, તો સજેશન આવે કે. એક્ઝિટ, ડબલ ટેપ કે એવી રીતે. તો એવી ઈતે આવી જાય ને, તો એ ફોનમાં ચોટી જાય સે એવું થાય છે ખાલી. બસ હજી એન સિવાય બીજી કોઈ પ્રોબ્લેમ નથી આવી. સાત વરસથી વાપરે છે ને, મોબાઈલ તો પણ.
હા પણ ત્યારે શું છે, આજથી સાત વરસ પેલા અ એટલુ બધુ કોસ્ટિંગ બ નઈ હતું. હમણાં શું છે, કે ત્યારે એમને જે ફોન લીધેલો છે ને. એ ક્વોલિટી સારી છે. કારણ કે ત્યારે લગભગ મારા ફાધરે એ બી ત્યારે જ. જીયોની નો ફોન લીધો હતો, સત્તર થી વીસ હજાર નો. તો એ ફોનમાં શું છે કે, ચાલુ ફોને ફોન કટ કર્યો વાત કરીને એટલે તરત એ ખબર નઈ શું થય બંધ થઈ ગયો, એ ફોન એકદમ નવો પેટી પેક જેવો છે. હજી પણ રાખ્યો છ. ત્યારે આ સેમસંગ ના ને એના ફોન સારા મલતા તા. મને સત્તર હજાર ની આજુબાજુ તો એમ, પ્રીમિયમ બજેટ કેવાતું. ત્યારે તો લગભગ લોકો દસ થી બાર હજાર ના ફોન લેતા. અને બીજું કે હમણાં ના ટાઈમમાં તમે જોવા જાવ ને તો બધ તે કંપનીઓએ લગભગ બબે ત્રણ ત્રણ હજાર રૂપિયા ભાવ વધારી દીધા છે. હમણાં મેં એક ફોન લીધો હતો મોટોરોલાનો તે મને અ વીસ ની આજુબાજુ બધું કાર્ડ ડિસ્કાઉન્ટ અને બેંક ડિસ્કાઉન્ટ કરીને પડ્યો. હમણા એ ફોન ની કિમત ત્રણ હજાર વધી ગઈ એટલે હમણાં જો હું લેવા જઉં ને, તો પચીસ હજારમાં એ ફોન પડે મને.
તે એમાં એ એ મોબાઈલની સિસ્ટમ શું છે? ઓમ તમે જે લીધો છે એ.
શું કેવ છું?
એટલે એ મોબાઈલ કેટલા જીબી રેમ છે, કે પછી અંદર કેવું પ્રોસેસર આવે છે, એ રીતે.
એ આઠ બસો છપ્પન છે, ને પ્રોસેસર એમનું લગભગ છે ને. અ મીડિયા ટેકનો છે એમ.
હા મીડિયા ટેકનો પ્રોસેસર જ આવે છે, બધામાં પણ મેં હમણાં એક નવો ફોન જોયો તો, જે હમણાં જ લોન્ચ થયો સે સેમસંગ નો. એમ ફોર્ટી સેવન, તો એમાં કાક સ્નેપ બેગ બેડન સિક્સ જનરેશન.
જનરેશન થ્રી જ. સ્નેપડ્રેગન સિક્સ જનરેસન થ્રી એવી રીતે પ્રોસેસર છે એનું.
હા સિક્સ જેન થ્રી પણ એ શું છે? એ સિક્સ જનરેશન જે છે, ને ઈ મિડરેજ ફો અ મિડરેજ ફોનમાં આવે છે. એના કરતા તમે લગભગ સેવન જેન કે એઈટ જેન નું લેવ ને તે સારુ પડે. એ તમારે લોંગ ટર્મ ચલાવવું હોય ને ફોન. હમણાં તમને લગભગ કોસ્ટિંગ પડે, પણ લોંગ ટર્મ અ લ લગભગ પાંચથી સાતો લાવીએ જ છિએ. ઇન કેસ કે મારી જેમ પડી જાય, તે વસ્તુ અલગ છે.
ના ના હવે જુઓ ને મારે જ જે ફોન છે ને, એના ચાર વરષ એ નથી જાય. જે ત્રણ વરસ જ થયા છે, બરોબર પણ મારે બદલવાની જરૂર પડી, કાય કે હવે સ્ટોરેજ ચોસઠ જીબી છ આવે અંદર ફોનમાં છે. અને એચડી કાર્ડ સપોર્ટ તો કરે જ છે. પણ હવે એસીડી કાર્ડમાં બધું કેટલું નાખવું. એપ્લિકેશન બધું તો ફોન ના સ્ટોરેજમાં સેવ થાય તો. ફોનનું સ્ટોરેજ એકસઠ જીબી, બાસઠ જીબી ક્યારેક કક તો ત્રેસઠ પોઈન્ટ પાંચ ને એવું. પણ પહોંચી જાય છે, પછી કલિયર કરવું પડે ને, બધું કરવું પડે છે.
હા, એ મારે જૂનો જૂનો ફોન હતો ને, જે એમ આઈ નો તેમાં પણ ચોસઠ હતો, પણ ત્યારે શું છે. લગભગ બે હજાર સોળ. ને સત્તર ની આજુબાજુ, તે ચોસઠ જીબી મતલબ ઘણું કેવાતું. કારણ કે ત્યારે એટલા મોટા મોટા એપ્લિ કેશન ન હતા, એટલે બત્રીસ જીબી.
હા.
પચાસ જીબી સુધી જ હતું, પણ હવે બધા એપ્લિકેશન અને બધા મતલબ સિસ્ટમ એટલી બધી વધી ગઈ ને, કે હવે કેમેરામાં પણ લોકો ફોરકે માં રેકોર્ડિંગ કરવાનું પસંદ કરે, હવે ફોરકે માં રેકોર્ડિંગ કરે. એટલે એક મિનિટ નો વિડીયો, તમારો આરામથી વન જીબી જેટલો થઈ જાય. એટલે શું છે કે, સ્ટોરેજ હવે તરત જ ભરાઈ જાય, અને લોકોને નીચ વધી ગઈ, એટલે કંપનીઓ હવે સ્ટોરેજ વધારી બસો છપન જીબી સુધી હવે તો એક-એક ટીબી ના બી ફોન આવે છે. પાણસો ચપ્પન જીબી સુધી ઇનફ છે. કારણ કે એટલામાં છે, તે આપડું આમ લગભગ ત્યારે શું છે કે, ચોસઠ જીબી બી ઇનફ થઈ જતું એટલે મતલબ ચાલતું, પણ તમે હમણાં બે-ચાર વર્ષ પેલા લીધો છે, ટાઈમમાં એ એટલું પૂરું ના થાય એમ.
હા, એટલે એમાં એવું હતું કે, જે એમને જોથી મોબાઈલ લીધો ને, એ સમાન સામે જતા હતા, અને હજી મેં દસમું પાસે જ કર્યું હતું. તે મોબાઈલ વાળા નું કેવાનું એમ થતું હતું કે, તમારે હમણાંથી મોકો મોબાઈલ લઈ લેવો કે. તમારે જે જો પણ બાબુ પણ છે, મતલબ. કે, હું વાતો જ હતો, તો કે તમારે જો ભણવાનું જ છે, એટલે મોબાઈલ ઘરે જ રહેશે, અને એટલો બધો યુઝ નહી થાય, તો પછી તમારે ખોટો મોંઘો મોબાઈલ લેવો ના જોઈએ, એમાં પછી પપ્પા પણ એમની વાતમાં માની ગયા, કારણ કે હવે સામે જતા હતા, એટલે ઓળખીતા હતા.
હા, એ એ વાત. પછી હવે અમુક એ દુકાનદારો છે ને, અમુક. મોડલ વેચાય નહી કે, જે મોડલમાં વધારે પ્રોફિટ થતું હોય ને. તેવા મોડલ છે, તે હવે આપણને વધારે નોલેજ હોય, પણ આપણું ત્યારે નઈ નહી, એલા પપ્પા લોકો ને કહીયે ને, તો એ લોકો દુકાન વાળા નું વધારે માને ને, એને પછી ભેરવી દે, આ દુકાન વાળા.
હા, એટલે જ. એટલે જ પછી મારે. એ વખતે હું સેમસંગ નો જ મોબાઈલ ક પસંદ કરીને ગયો હતો. લેવાનું પણ પછી. મોબાઈલ વાળાને, કારણે મારે ઓપો નો, મોબાઈલ લેવો પડે.
એટલે ઓપ ઓપ્પો અને વિવો છે ને, એ કંપની તો સારી છે, એવું નથી. પણ શું છે? એ પેલા તો સોફ્ટવેર એક્સપિરિયન્સ તો, હવે ઘણો સુધરી ગયો છે, બાકી અમે જયારે ફોન ફર્સ્ટ ટમ લીધો હતો ને, ત્યારે એનો સોફ્ટવેર એક્સપિરિયન્સ બહુ જ ખરાબ મતલબ, તમે એનું સોફ્ટવેર યુઝ કરો ને ફોનનું. તો એટલું લેગી એમ તમને લાગે કે ફોન. હમણાં થી જ હજુ ચાલુ કર્યો ને, ચોટવા લાગ્યો એટલે ત્યારે. પછી ધીમે ધીમે એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કર્યું અને હવે સારું છે તો બી ઓપ્પો અને વિવો નું સોફ્ટવેર એક્સપિરિયન્સ જે છે ને એના કરતા બીજી કંપની સેમસંગ નું મસ્ત છે બધાથી પછી તમે વનપ્લસ નું બી જોવ એનું પણ સ્મૂથ છે એટલે થોડું એ વધારે સારું એમ
હા અને પછી હમણાં એક અ સેમસંગની જો પેલા જે રિયલમી પી ફોર એક્સ કરીને મોબાઈલ લોન્ચ થયો તો એ લોન્ચમાં પણ એ મોબાઈલમાંં કાક આઠ હજાર એમ એચ બેટરી છે આઠ આઠ નહી પણ છ બસો છપ્પન છે. હમણાં આખો મોબાઈલ કમ્પ્લેટ છે ગેમિંગ મોબાઈલ છે
હા પણ ચાલે ને હવે રેમની તો જરૂર એટલા માટે પડે કે તમારે મલ્ટીટાસ્ક કિંગ હા રેમ તો બઉ થઈ ગઈ છે છ જીબી કારણ કે લોકો પીસી છ છ જીબી માં પીસી છ છ જીબી રેમમાં પીસી રન કરે છે તો તો ફોન છે હવે મલ્ટીટાસ્કિંગ કરવું હોય ને તમારે એક સાથે બે ત્રણ વિન્ડો ઓપન કર્યો મેક્સિમમ બે વિન્ડો જ ઓપન થાય લોટીંગ તા મતલબ તમારે સ્પ્લિટ કરો તો એક સાથે બે વિ તમારે ઓમ કર એ રેમ ની જરૂર પડે બાકી તો નોર્મલ યુસેજમાં તો છ જીબી ઇઝીનફ છે
પણ હવે મારા ભાઈ નું કેવું એમ થતું હતું મોટા ભાઈ નું કે જો હવે મોબાઈલ લેવો તો પછી કે એમાં વધારે રેમ વાળો લેવો સારો ઓમ કે એમાં બસો છપ્પન જીબી સ્ટોરેજ તો મળી જતું હતું ને એ તો બજેટ ફ્રેન્ડલી ફોન હતો. એ ફોનની કિંમત ક્યાંક ત્રેવીસ હજાર થી વીથ ચાર્જર પિસ્તાળીસ વોટ નું અંદર ચાર્જર આવે સપોર્ટ કરતું રિયલમી નું
કઈ કંપની નો હતો.
રીયલમી
હા એના બી ફોન સારા આવે છે. રિયલમી જી ત્રીસ સેવન કરીને કઈક હતું પહિ અમારા ટાઈમ મતલબ મેં લીધો ને ત્યારે આવ્યો હતો હમણાં અ ઘણા આગળ વધી ગયા છે એ લોકો કે જી ટી સિરીઝ બી એની ખુબ જ સારી આવે છે અને પરર્ફોર્મન્સ વાળી આવે છે.
હા અને આ મોબાઈલમાં પણ એવું જ હતું કારણ કે અંદર મેં ફીચર્સ ને એવું બધું જોયું ને તો અંદર હવે મેન મેન ફીચર્સ તો પેલા લખેલા જ હોય તોમાં કઈક એક મેન કેમેરો પચાસ મેગાપિક્સલ નો હતો અને બીજા બે કેમેરામાં કાક વાઈડ એ લને એવી રીતે કેમેરા હતા બે પછી અંદર શું કેવાય આઠ હજાર જીબી અ આઠ હજાર એમ એચ બેટરી બસો છપ્પન જીબી સ્ટોરેજ છ જીબી રેમ અને
આમાં શું જે કેય ફોન લેવો હોય ને તો તો તમારે છે તે તમારા હવે બધી કંપની એક જ ફોનમાં બધી વસ્તુ આપી ના શકે. એટલે ફોન લેવો હોય તો બને ને ત્યાં સુધી અ તમારા પ્રે પ્રેફરન્સ પ્રમાણે લેવો તમારે સારું હવે કોઈ કે